હલો કેમ છો મિતભાઈ?
જિયા બેેન તમે બોલો.
બસ કઈ નહી જો આ બેઠી.
ખાધુ કે પછી બાકી છે?
અત્યાર તો નાસ્તો કર્યો છે હમણાં જ કર્યો પાંચ દસ મિનિટ પહેલા.
અચ્છા અચ્છા.
આજે થોડું લેટ થઈય મારે ઉઠવામાં સારી હમ
બરાબર તબિયત ના સારી હોય ત્યારે જ વધારે ખાવું જોઈએ.
અચ્છા એવું છે.
હા આઉ મતલબ ઘર વાળા છે આપડેન તો હવે આઈડિયા ના હોય.
આ ટિંગ કરવું જોઈએ.
ડઇટિંગ તો અમે તો નથી કરતા. બાકી સાંભળ્યું છે કેસ સારું ફરક પડે હેલ્થ ઉપર
ડઇટિંગ એટલે હવે ઘાસ ફૂસ નઈ ખવાનુ જો.
હા હા.
એટલે એવું એવું જરૂરી નથી કે ડાયટિંગ એટલે રસ ફૂજ ખાવી તમે લોકો ત આપડે વેજીિટેબલ્સ ને બહુ સારી રીતે કૂક કરી શકીએ છે.
હા હા.
અને કેવું ડાયટિંગ ઇન ધ સેન્સ કે અમુક વેજીટેબલ્સ માંથી આપણને ઘણો બધો ન્યુટ્રીયન્ટ પ્રોટીન્સ વિટામિન સી મળે છે પછી ફાઈબર્સ ને અમુક એવા લાઈક વસ્તુઓ જે આપણને આપણા બોડી માટે જરૂર છે જરૂરી છે આપણને મળે.
હા એ તો તમારી વાત સાચી કેમ કે હવે આપડે જનરલી તો તળેલું ને એવું બધું વધારે ખાઈએ એ બી શરીર માટે નુકસાન છેમ કર ડાયટિંગ કરીને સારું એવું ખાઈએ
હમ.
હા.
છેને હમ બરનુ બઉ જ ખઉ
હા મારે બી એવું જ છે
મારે વીક વીકમાં ને મારે તો ડેલી જોઈએ ડેલી કઈક ના કઈ બાર નું ખાતી જ હશું. સો
અને કંટ્રોલ બી ના રે આપડાથી જોઈએ એક વાર એટલે પછી કે ચાલલો જઈએ હવે લાસ્ટ
હા હા હા બસ આવું છે. તો પણ હવે ફાઈનલી એવું. મારું બંધ થઇ જશે.
હા એ તો હૈ, હવે તમને જોઈને મને બ મને બી પ્રોત્સાહન મળ્યું છેી વિચારી સા ડઇટિંગ કરવાનું.
બ અમુક વસ્તુને હું અવોઈડ કરું છું, જેમ ઓલી ઓયલી વસ્ એક તો મને અલીભાવતું જ નથી. હું ઓયલી જે વધારે તેલ વાળું હોય હું અવોઈડ જ લાઈક ખાતી જ નથી.
બરાબર
બસ એવી રીતે છે, બાકી તો હવે તો ખાવું હશે. મારે ખાવું હશે તો બી મારાથી નહી વાય કેમ કે ટૂંક સમયમાં મારી મારા દાંતની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે.
અચ્છા કેમ સુું થયું દાંતમાં?
બ્રેસીસ કરાવવાના છે, દાંત બંધાવાના છે.
ઓ હો, અચ્છા અચ્છા
તો માનું મને ડોક્ટરે ચોખ્ખી ના પાી દીધું માનું નહી ખવાય જે દાંતમાં ચોટે એ નહી ખવાય.
હા એ તો વાત સાચી તમે પછી ટ્રીટમેન્ટ કરાવતા હોય અને પાલન ના કરીએ તો પછી એમ કઈ યોગ્ય નથી.
હા, એટલે એનેને દાંતને દાંતને કોઈ લેવા દેવા જ નહોતી, પણ પેલું કેવું તાડ બાંધેલા હોય, અને આપડે કઈક ખાધું ચોટ દાંતમાં છો એવું ખરધું હોય, તો એ ક્યાં ચોટી રે હું બ્રશ કરું તો બી નીકળે નહી તો ખાલી મારા દાંત પગડે કદાચ ચોટી રહી ને સળું બડું પડે
હા,
એટલે એ અને કેવું એમાં તો આપણને લક આ અમુક વાય તો રોટીલી શાક બી ના ખવાય.
હા, ઓહ તો
તત સ્ીટ હા હું હું તો હેપી છું. લાઈક બીક લાગે છે, કે કે આવી રીતે દાંતમાં થશે તો શું થશે પણ હેવી છુ કે વગટ એક્સરસાઇઝ ને વગઉર ડાયટિંગને મારું બોડી ઉતરી જશે લક ફેટ ઉટલી
એ બી વાત તમારે ડાયટિંગ કરવું હતું અને તમને એક રીઝન મળી એટલે ડાયટિંગ નહ બટ બહાર નું નાખ ખાવાનું એમ
હા હા એટલે જંક ફૂડ અવોઈડ કરવું હતું અને બસ જો રીઝન મળી ગયું કે નથી જ ખાવાનું અને મારે એવું એવું બી નથી કે ત્રણ મહિના છ મહિના માટે સીધા દોઢ બે વર્ષ
હા એ બી બઉુ પછી એક આદત બીજ છૂટી જાય તમારી બહાર ન ખાવાની
આાદત બી છૂટી જાય અને મારા દાતની ટ્રીટમેન્ટ બી થઈ જાય આમ તો હેપી છું કેમકે દોઢ વર્સથી દોઢ વર્ષથી હું બીચ ના મારે જોતી નતી ને હવે મને ફાઈનલી ખબર ને આમ અંદર થી જ આમ ત્સાહન મળે છે કે જાા તો બે દિવસ પહેલા જ શું ગઈ હતી ડોક્ટર સાથે
હા હા
હિંમત કરીને ત્યારે બી બીક તો દખતી તી પણ જઈ આવી
બાકી તમે બ્રેસીિસ કરાવું તો મતલબ ક્યાં મતલબ આમ દાંતમાં દુખે બુખે ખરું કેલ બ્રેસીસ લગાવતા હોય ટાઈમે
હાસ તો દુઃખત નને જે દિવસ લઇટ જે દિવસ દા ટાટ કરે ને લક પેલા તળ એટલું કેવું હવે મારા દાંત ની વચ્ચે જગ્યા છે મારે એ જગ્યા છે કેમ પૂરવાની છે સામાન્ય બળ છે મારા દાંત સામાન્ય બઉ નહી સામાન્ય એટલે એને એને અંદર કરવા માટે તારને ખેંચવો પડે. હવે એ તારને ખે છે ને ત્યારે ના મારાથી ચવાય કશું જ નઈ ત્યારે મારે ખાલી લિક્વિડ પર જ રેવું પડે.
હઅ. અને તાર બી મતલબ કેટલા ટાઈમમાં ખેચે એ લોકો?
એવરી મંથ.
હવ મતલબ મંથના પાંચ-પાંચ પાંચ દિવસ તો તમારે લિક્વિડ ઉપર જ રહેેવાનું.
હવે એવું તો ખ્યાલ ન થી બીકોઝ ધીઝ ઈઝ ઓલસો લાઇક મારા માટે આ પહેલી વાર છે. છે. એટલે એટલો બધો મને ખાસ એક્સપિરયન્સ નથી. બટ હા એટલે મમ્મીના કહેવા પ્રમાણે તો હા. લાઈક એટલું બધું ના દુખે પાંચ દિવસ સુધી ના દુખે પણ એક, બે, ત્રણ દિવસ સુધી તો દુઃખે જ કેમ કે પેલુ ટાઈટ કર્યું હોય
હા હા. હા, બાકી તમારે હવે એક્ઝામ પૂરી થઈ ગઈ. તો હવે તમે કઈ સ્કીલ ઉપર ફોકસ કરો છો વેકેશનમાં?
વેકેશનમાં મેં કોન્ટેન ક્રીએશન ચાલુ કર્યું બસ એજ છે. અત્યારે તો નવું કશું જ છે નઈ. ટાઈમ નહી મળતો. ટાઈમ છે પણ નહી મળતો બોલે એવું છે.
ટીમા મતલબ કોડિંગ રિલેટેડ કે કઈ એઆઈ કે ડેટા એનાલિટિક્સ એવું કઈ.
એટલે તમે કેવા શું માંગો છો સમજી નઈ હું.
એટલે મતલબ જેમ કે હવે તમે આઈટી કર્યું તો મતલબ સ્કીલસ જેમ કે તમે અત્યારથી શીખ્યું હોય કે ભઈ કોડિંગ રિલેટેડ હોય એઆઈ રિલેેટેડ કે હા.
આવવાનું છે. ને તો હું અત્યારે યુટ્યુબ પરથી જોઈને જાવા શીખું છું.
અચ્છા હા.. જાવા જાવા લેંગ્વેજમાં તો બેંકિંગમાં બઉ મતલબ ઇફેક્ટિવ છે. ડેટાબેસ રીલ ડેટાબેસ જ રિલેટેડ હોય ને એમાં અમે હમણાં જ એક પ્રોજેક્ટ કર્યો. તો જાવામાં
અચ્છા. અ સોરી પણ ત તમને લાઈક જોબ જ કરવી છે કે તમને એવું છે કે મારે એન્ટરપ્રનર બનવું છે.
અ અત્યાર તો વિચાર્યું નથી એન્ટરપ્રનર ન કેમ કે એના માટે બી તમારે એક એક્સપિરિયન્સ હોવો જોઈએ. તમે હવે જોબ કરો તો તમને આઈડિયા આવે કે ભાઈ આ શું છે શું નઈ.
હા, પણ તમારું એક માઇન્ડસેટ તો હોય ને કે. થોડોક ટાઈમ જોબ કરવી છે પછી મારે મારે લક એન્ટરપનર જ બનવું છે એવું હશે ને તમારા મગજમાં
અત્યારે તો એવું કઈ વિચાર્યું નથી બટ એટલું તોર શ્યોર છે કે મતલબ પાંચ દસ વર્ષ આઈટીમાં કરીને સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ કરવું છે.
હા દસ વર્ષ આટલા બધા કેમ આવશે. પ છે
હા મેં જો મેં જોયું ને આઈટી ફિલ્ડમાં કેવું હોય કે તમારે ક્લાયન્ટ લાવવા ક્લાયન્ટ સાથે કેવી રીતે વાત કરવી પ્રોજેક્ટ કોર્ડિનેટ કેવી રીતે કરવો મેનેજમેન્ટ.
એના માટે બબુ તો પાંચ વરષ ઇનફ નથી.
પાંચ વર્ષ નફત છે બટ મેં પાંચ દસ વર્ષ એટલા માટે કીધું કે હવે હું એમ કહી દઉં કે બે ત્રણ વર્ષ પછી કરી દઉં અને પછી જો ના મતલબ શીખવાણું ના હોયી માઈન્ડમાં બેઠું ના હોય બીનેખો તો મારે થોડો ટાઈમ જોુવે એટલે જનરલી હું પાંચ દસ વર્ષ કેતો હોઉં છું બાકી જો બધું મગજમાં બેસી જાય અને બિઝનેસ બધ સમજાય જાય તો તો ચાર વર્ષમાં બી થઈ જાય એમ ત્રણ ચાર વર્ષમાં
એ ડિપેન્ડ છે કે આપડે કેટલું જલ્દી કેચ કરીએ છે.
હા અને મેન વસ્તુ શું છે કે ક્લાયન્ટ લાવવા જેમ તમારે સ્પીડ સારી હોવી જોઈએ એ જોયું ને ક્લાયન્ટ લાવવા માટે
હા એ તો એ કોમ્યુનિકેશનસ. સ્કીલસ અ તો તમારી કોમ્યુનિકેશન સ્કીિલ કેવી છે.
મારી જનરલી જોવા જવું તો હું એટલું બધું મતલબ ક્લાયન્ટને વગી રીતે સમજાઈ શકતો નથી જેમ કે પ્રોજેક્ટ હોય એમ કીું હ એ પ્રોજેક્ટ રિસર્ચી ફલ નાખુંખ રિપોર્ટી બના નાખ હું પણ એમને સમજાવવામાં બજેટ બેસાડવામાં એ બધું મારાથી મુશ્કેલ થાય મારાથી નહી થતું એમ.
મારી કોમ્યુનિકેશન સ્કલ બહ સારી છે. હું કોઈ બીજ ડ બ બહુ ઈઝીલી વાત કરી લો. એના માટે હું તમને વસ્તુ સજેસ્ટ કરીશ તમે છે ને સાયકોલોજી ની બુક વાંચો
અચ્છા સાયકોલોજી મતલબ જેમ કે કોઈ ઓથર હોય.
ના એવું કઈ છે નહી યુ ન એ. સામે વાળા માણસ ને મે મેં બી વાંચી ન. મારે બી વાંચવી જ છે પણ મને છેને લેકચ કેવાય ટાઈમ નથી મળતો.
હમ હમ હમ.
પણ તમારે તો જો સેવન્થ સેમ છે એટલે લાઈક તમારે છે ને તમે એ લીટી પર આઈ ગયા છો મારે તો હજ વાંધો ને હું વાંચી દઈશ તો તમે સાયકોલોજી ની બુક વાંચો. કે સામે વાળા માણસને કેમનું કન્વિન્સ કરવું આપડે એવું તો શું બોલીએ કે સામે વાળું માણસ પણ પન મતલબ શું કેવાય
મતલબ એમને ગમે આપણો થોટ ગમે એમને
સાઈકોલોજી છીજ વાપરવાની સાચું કઉ છું સાયકોલોજી એટલે શું તમને ખબર છે તને ડાયરેક્ટ એમના માઇડ પર એટેક કરે છે. મેં આ વસ્તુ આ કેકને ક્યારે વાપરી નથી પણ શું આ મારો થોટ છે જે મારા પોતા માટે કરવાની હતી. પઢાઈ થોટ કે હું તમને બી શેર કરું
હા ઘણા લોકો પાછી આ સાયકોલોજી પાછી હોય જ છે જેમ કે ઘણા ફ્રેન્ડ આપણને વાતો વાતોમાં એવા કન્વીિન્સ કરી દે કામ આપણે વિચાર્યું બી ના હોય ને એ બી કરી દઈએ આપડે
હમ મે છે ને ઊંડીશ જોવ ને તો અમને વચ્ચે જે એક રીસ જોયતી એમાં એવું હતું કે એ માણસ કેતો તો કે તમારે આપણે કોઈ જોડે વાત કરતા હોય ઇનપર્સન ફેસ ટુ ફેસ તો વાત કરતા કરતા તમે ક્યાં જુવો તો એ માણસ નો શું થાય. તો એનું એક એક્ઝામ્પલ આપ સપોઝ તમે થોડે આગળ જવો ને તો માણસ નર્વસ થઈ જાય.
અચ્છા હા
એ એવું છે બીજું બધું બી એવી રીતે
કઈ નહી હું પ્રિ ફર કરીશ વાંચવાનું
આ વસ્તુ ખોરાવતી નથી છે.
હા ખરા વાંચું અમે કઈ ખરાબ તો હોતું જ નથી.
ના વાંચ વાંચવું નહી વાંચવું નહી રીડિંગ એક સ્કીિલ છે અને રીડિંગ કરવાથી તમને ઘણું બધું ધુ જાણવા મળે પણ એ વસ્તુને યુઝ કરે છે એમ સાયકોલોજી ની વાત કરું સાયકોલોજી ને યુઝ કરવી તે ખરાબ નથ હમ આપણે કંઈક ખરાબ માટ માટે યુઝ નથી કરી રહ્યા.
સો સો ટકા એ તો તમારી વાત સાચી હા ચલો વાંધો નહી
હા ચલો બા બાય